હલો.
હેલો
હા કેમ છો
મજામાં તમે કેમ છો
પણ મજામાં છે આજે હું ખુબ જ અગત્યની વાત ચર્ચા કરવા જઈ રહ્યો છું જેનો ટોપિક છે બાળપણની યાદો તને નથી લાગતો કે આપડે બાળપણ માં અલગ જ કઈ મજા કરી હતી બાળપણ આપણે આપડી કેવાય ને કે ભગવાન દ્વારા આપેલી અનેક સારી ભેટ છે એવું નથી લાગતું તને
લાગે છે જેમ કે હમણાં બાળપણ જેવી મજા આવતી જ નથી પેલા કેવી મજા આવતી હતી બાળપણમાં રમવાતો રમવાની હવે એવી મજા આવતી જ નથી તમારા કઈ કઈ રમતો રમતા હતા બાળપણમાં
બાળપણ માં અમેક રમતા હતા જેમકે ક્રિકેટ કબડ્ડી વોલીબોલ વગેરે અનેક ગેમ રમતા હતા પણ મારી તેમાંથી ફેવ ગેમ હતી ક્રિકેટ અને તમારી કઈ હતી
મારી ઘણી ખરી એવી ગેમો હતી જે પ્રિય હતી જેમ કે ક્રિકેટ કહી શકાય પછી એક વોલીબોલ બી કહી શકાય એ ઘણી ખરી ગેમો હતી જે મારી ખુબ જ પસંદીદા ગેમો હતી
બરાબર આપડી આપ બળપણમાં આપણને કોઈ જવાબદારી ન હતી કે આપણે કોઈ એમ એટલું ટેન આપડ ભવિષ્યમાં શ કરવાનું છે. એકદમ આનંદી જીવન હતું તે જીવન કાળ મતલબ તે સમાજ એવો હતો કે
ત્યારે એજ બાબત છે ત્યારે જવાબદારી હતી નહી એટલે એકદમ મજા કરતા હતા કેવી કેવી મજા આવતી હતી નાલી નાલી વસ્તુઓમાં ખુશ થઈ જતા પછી બધા કુરકુરિયા સુું ખાતા હતા આપડે મજા આવતી હતી
વેફર ને એવું ખાતા હતા
છી પેલી બે રૂપિયા વાડી પેપ્સી આવતી આવા ઘણી બધી વસ્તુઓ કરતા
ને દાદા દાદી ની વાર્તાઓ સાંભળવી વાર્તાઓ કરવી જેવી અનેક વસ્તુ પણ તેમાં પણ મજા આવતી હતી
હા એ જ અલગ પ્રકારની વાર્તાઓ સાંભળવી પછી મમ્મીઓ મમ્મી કહેતા આ વાર્તા એ વાર્તા એ બી મજા આવતી હતી
હા બાળપાનાથી તો જીવનની સૌથી નિર્દર્શ અને આનંદય સમય હતો એવો મને તો લાગે છે
મને બી લાગે પછી ટીવીમાં કાર્ટૂન જોવાની વિવિધ પ્રકારની જેમકે ડોરેમોન સીનચેન અલગ અલગ પ્રકારની કાર્ટન કાર્ટૂન જોને બહુ મજા આવતી હતી
હા એમાં પણ પણ પછી અ શું કેવાય ચોમાસામાં જોવાની મજા કાંઈ અલગ હતી સિનચેન ડોરેમોન ને એ બધું
ત્યારના ચોમાસામાં વધારે વરસાદ પડતો હતો ત્યારે સ્કૂલ જે સ્કૂલમાં રજા આપી દેતા હતા ત્યારે રે બી બહુ મજા આવતી હતી
હા એજ અને મારા મથે તો બાળપણ જીવનનો સૌથી સુંદર સમય હતો એવું જ લાગે છે એ સમયમાં નતો ના તો આપડા પર પૈસા હતા કે આપડા પર ની ભવિષ્યની ચિંતા હતી આખો દિવસ વિશ્રમભુ હસું નવી નવી વસ્તુ શી
ત્યારે ભણવાનો તો થોડો કંટાળ આવતો હતો પણ જય્યારે રિસેચ પડે સ્કૂલમાં ત્યારે કેવી મજા કરતા બધા આપણા મિત્રો સાથે
હા એજ નહી આજે તો આપડાે મોટા થઇ ગયા છે તો જવાબદારી પણ વધી ગઈ છે એવું લાગે છે મને તો
મને બી એવું લાગે છે નાનપણમાં કોઈ જવાબદારી નથી કેવી મજા આવતી હતી
હમ અને આપણેે બાળપણ ની યાદો આવે તો આપણને તે કઈક વાર હસાવી પણ દે છે કે આપડે આવી બધી ભૂલો કરતા મતલબ આવી બધી મસ્તી કરતા આવી બધી ભૂલો કરતા
હા એજ કેવી ભૂલો કરી હતી કેવી જગ્યાથી આપણે પડી ગયા હતા કેવી બધું શીખ્યા છે નાનપણથી
હમ મારા મતે તો બાળપણ જીવનની સૌથી સુંદર સમય અને સમય તેમાં કોઈમ ટેન્ન નહી હતું બાળપણ માણસના જીવનને જીવનનો મને તો પાય જ લાગે છે
બાળપણ વ્યક્તિ ના જીવનનો પાયો તો છે જ પણ બાળપણ બાળપણમાં બધા થી વધારે મજા પણ છે બધા કેહે છે કે બાળપણમાં પૈસા નહી હોતા પોતાના આપણા જ થોડા પૈસા થી કેવી રીતના જીવું હોય આપડણે બાળપણથી જ શીખ્યું છે
હા બિલકુલ સાચી વાત ને આ સમયમાં આપણે કેવું કે બોલતા ચાલતા વાતા જીવનના દરેક પાઠ શીખતા અને માતા પિતા આપણને સારા સંસ્કાર આપતા આવતા દાદા દાદી પણ આપ સારા સંસ્કાર દ્વારા આપણને પ્રેમ અને મિત્રતા કેવી રીતે રાખવી એ બધું અનેક વસ્તુ એ શીખ આપી હતી
એજ શીખવાનો બી પાયો હતો આપણું બાળપણ બાળપણમાં જ આપણે બધી વસ્તુ શીખ્યા છે ખાવું કઈ રીતે વ્યુ કઈ રીતે નાહવાનું કઈ રીતે એ બધી બધી બેસિક વસ્તુથી લઈને કે પછી વાંચવું કઈ રીતે લખવું કઈ રીતે બધું આપડે બાળપણમાં જ શીખ્યા છે અને તેમાં મજા બી આવે
હમ બાળપણ માં કરેલી બોલો આજે પણ એમ એકદમ મીઠી યાદો બનીને રહી ગઈ છે એ સમય ફરી ક્યારે પાછો આવતો નથી એટલે બાળપણનું ખુબ જ મહત્વ લાગે છે મને તો
બહાર પણ નકાર મને લાગે કે કોઈ દિવસ આવશે નહી કારણ કે બાર પણ જેવી મજા કોઈ બી દિવસ એક વાર મોટા થઈ ગયા પછી ના આવે પછી આપડે આપડા કામમાં જ વ્યસ્ત થઈ જઈએ
હમ બાપણ મલલા આ સંસ્કારો આખા જીવન ભર ક આવે છે અને તે સંસ્કારને આપણે ભૂલીતા નથી તે આપને નિર્ પ્રેમ શીખવે છે અને મિત્રતાનો વ અનુભવ કરાવે છે એવું લાગે છે મને
સાચી વાત છે બટ મોસ્ટલી મિત્રો જે આપડા બન્યા હોય તે બાળપણ માં જ બન્યા હોય અને મિત્રો મિત્રોની વાત આવી તો એજ મિત્રો આપણે સાથે રહેતા હોય જે આપણે બાળપણમાં બન્યા હોય બાકીના પછી થી જે મિત્રો બને એ કામ કામ પૂરતા જ મિત્રો હોય
હા બાળપણમાં દરેક દિવસ એ નવા સાહસ જેવો લાગતો હતો ક્યારેક સાયકલ ચલાવવાનું શિક્ષા ત્યારે ક્રિકેટ રમતા અથવા સંતા કુકડી રમતા એ દિવસો તને યાદ છે.
હા યાદ છે સંતાકુકડી રમતા-રમતા કેટલી મજા આવતી હતી પરંતુ પોતા પર વધારે દાવ આવી- તો તેજ મજા દુખમાં બદલાઈ જતું હોય છે.
હા ઘણી વાર તો તારા પર ગિલ્લી દંડામાં દાવતો હતો ત્યારે તું રડી ને ઘરે જયા કરતો હતો એ દિવસ તેને યાદ છે.
યાદ છે. એવા દિવસો ના ભૂલાય.
મને તો બાળપણમાં શાળાની યાદો આવી ગઈ શાળામાં જીવન બાળપણ નો સૌથી સુંદર ભાગ હતો. સવારે તૈયાર થાયને શાળામાં જવું. પ્રાર્થના કરવી શિક્ષકો સાથે ભણવુ. અને મિત્રો સાથે વાતચીત કરવી આ બધું જ એમ ખુબ યાદ આવે છે અને આપડે સ્કૂલ પ્રાર્થના હોલમાં અનેક સુવિચાર ન્યૂઝ કે પછી અનેક વસ્ શું બોલાવતા હતા તને યાદ છે.
હમ્મ યાદ છે. કેવા સુવિચારો બોલતા કેવા આપડે ડેલી ડેલી આપ આપડે ન્યુઝપેપર ના વાંચીને બતાવતા પ્રાર્થના હોલમાં. અને કય પ્રાર્થના કરતા અલગ-અલગ એમાં જ મજા હતી. પછી પ્રાર્થના પતે એટલે પછી આપડે બે લેક્ચર ભણવું હતું. પછી આપડે બ્રેક ટાઈમ આવતો બ્રેક ટાઈમમાં નીચે રમતો રમવાની કેવી મજા આવતી હતી.
હા એજ અને રીસેસમાં ટિફિન વીચીને ખાવાની મજા જ કઈ અલગ હતી શાળાના વાર્ષિક કાર્યક્રમોમાં રમત ગમત અને પ્રવાસ આજે પણ મને યાદ આવે છે.
શાળાઓના પ્રવાસ ના ભૂલાાય. બે થી ત્રણ હજારમાં એલો શાળા આપણને કેવી કેવી જગ્યાઓ લઈ જતી હતી જે ગીર નાર થી લઈને ચોટીલા સુધી આપડે બધું ફર્યા છે સ્કૂલ ના પ્રવાસોમાં. સ્કૂલ ના પ્રવાસોને આપડે જિંદગીભર યાદ રહે છે.
હા સ્કૂલ ના પ્રવાસે ઓછા પૈસામાં ઘણી જગ્યાએ ફરવા લઈ જતા હતા. અનેક જગ્યા ફરવાતા હતા અલગ-અલગ મ્યુઝિયમમાં અલગ-અલગ જગ્યા અને આનંદ પણ અલગ આવતો હતો તેમાં સૌથી બેસ્ટ પે પાર્ટ તો એ છે કે ત્યા મિત્રો જોડે મજા મજા કરવાની, આનંદ કરવાનો એજ મને તો સૌથી બેસ્ટ તું પાત લાગતો હતો.
નાના હતા ત્યારે મોબાઈલ હતો નઇ પરંતુ ટીવી ટીવી જોઈને બાર રમતો રમવાની આપણા મિત્રો જોડે વાતો કરવાની, અલગ-અલગ પ્રકારના આપડે વિફળ થઈ ગયા કે અલગ-અલગ પ્રકારની આપણે વાનગીઓ બનાવીને ખાવાની એ મજા અલગ જ હતી એ હમણાં મોબાઈલમાં એવી મજા આવતી નતી.
હા બિલકુલ સાચી વાત. પેલા કેવું કે સ્કૂલમાં જવાનું તો સવારથી ટેન્શન સન્ડે કે આજે. આ આના લેક્ચર છે તો શું થશે શું નહી. અને પછી થોડો ઘણો પરીક્ષાનો ડર રહેતો હતો પરિણામનો ડર રહેતો હતો કે ઘરે શું તું ક્યાં છે. કેવી અલગ અનેક વસ્તુની ચિંતા રહેતી બાળપણમાં.
એજ બાળપણની મજા મેં તો કહું કે મને નઈ લાગે કે પાછી આવશે આપડી. આપડે બસ એ બાળપણની યાદોને યાદ જ કરી શકીએ છીએ.
હા બિલકુલ સાચી વાત ક્લાસમાં મિત્રો સાથે મસ્તી કરવી શિક્ષકોના પ્રશ્નનો જવાબ આપવું કે ચી શિક્ષકોના પ્રશ્નોના ઊંધા જવાબ આપવું અને નાની-નાની શરારતો કરવી બધું જ બાળપણની સૌથી મીઠી યાદોમાં મને તો લાગે છે.
હા અને બાળપણમાં કેવી ટીચરો આપણને અલગ-અલગ સજાઓ કરતા બહાર ઉભા રાખતા. પછી આપણને ઉઠક બેઠક કરાવતા. એ પણ અલગ જ યાદોમાં રહી ગયું છે ત્યારે ભલે આપણને દુઃખ લાગતું હતું પણ આજે તે બધી યાદ યાદો બનીને રહી ગઈ છે.
હા અને તે ટીચરની પનિશમેન્ટ પણ આપણને કઈ સંસ્કાર કે કઈ શીખાવા માટે જ આપી હશે. કે મતલ તે ભવિષ્યમાં આપણે ભૂલ ન થાય અને તેને લઈને આપણે- આ આગળ વધી શકીએ.
હા કારણ કે એ બધી વસ્તુઓથી જ આપણે એટલી બધી ભૂલો આપણેે સુધારી છે
હા બિલકુલ સાચચી વાત અમે બાળપણમાં પરિવાર સાથે વિતાવેલો સમય હ પણ ખુબ જ યાદ લાગે છે દાા દાદીઓ અનેક દાદા દાદી અ અનેક વાર્તાઓ મતલબ એક મતાના માતાના હાથથી ભોજન ખાવું અને પિતા સાથે ફરવું જવું આ યાદો દિલમાં જીવંત બનાવીને રહી જશે એવું લાગે છે મન
એઈજ પછી બાળપણમાં આપણેે જેવી રીતના માતા પિતા સાથે ખાવાનું જમતા પછી નવી નવી વસ્તુઓ કરતા કોઈ વસ્તુ બનાવતા બોટ બનાવતા પ્લેન બનાતા એ બધી વસ્તુ હમણાં આપે કરતા જ નથી હમણાં તો આપણને માતા પિતા સાથે બેસીને ખાવાનું જમવાનો સમય પણ નથી
હા બિલકુલ સાચી વાત તો આજ રીતે આપણે આગળ પણ આ ટપિક પર વાત કરીશું
હા વાત કરી